હલો.
હલો.
હા કેમ છો મજામાં?
હા મજામાં બેન તમે મજામાં?
હા બસ હું પણ મજામાં કેવું ચાલે છે ત્યાં?
સારું ચાલે છે તમારે કેવું ચાલે?
બસ બરાબર છે અત્યારે આઈ છું ઘરે જોબ પરથી.
હમ હમ ઓકે.
તમારી જોબ કેવી ચાલે છે?
ચાલે છે કામ કામમાં થોડા બીઝી હોયએ છે. દિવસ નીકળી જાય ખબર પડતું નથી.
બરાબર સર. તમે કેતા હતા ને આપડે ક્યાંક ફરવા જવાનો પ્લાન કરવો છે તો ક્યાં જવાનો પ્લાન કરવો જે આપડે.
ચાર પાંચ દિવસ જવાય તેવો જ પ્લાન કરવો છે.
બરાબર. તો હા તો આપડે કોઈ એવી જગ ગ્યા જઈ જઈએ જ્યાં આપડે કોઈ જ ના ગયા હોય એકે વાર.
હા હા.
તો આપડે. બધા ફ્રેન્ડ્સ જોડે જઈશું કે ફેમિલી જોડે જઈશું
ફ્રેન્ડ્સ જોડે જઈશું.
બરાબર તો ક્યારે જવાનું?
ના શું કો છો હલો
બધા ને વાત હલો.
હા હા.
અ. હા આપડે ફિકસ ક અને બધાને પૂછીએ પછી આપડે જઈએ એક ડેટ ફિક્સ કરીને.
હા.
અત્યારે ક્રિસમસ ની છુટી આવશે ને.
હા ક્રિસમસ ની આવશે.
ત્યારે આપડે જઈશું
પચીસ તારીખથી પચીસ તારીખ આપડે રાત્રે નીકળીયે.
હા.
ત્રીસ તારીખ સુધી બધાને રજા મળી જાય તેવું હોય.
હા મને તો હશે જ રજા જો. બરાબર મારી રજા હશે અને જે આપડા ફ્રેન્ડ છે એમની મોસ્ટ ઓફ તો રજા જ હશ.
હા હા એમને રજા હશે મળી જશે. આ ટાઈમમાં તો મળી જ જશે અને એ બધા પણ કે છે કે એમને ર જા લીધી નથી તો અત્યારે તને રજા મળી જાય તેવીજ છે.
હા અને આવા ટાઈમમાં ભીડ બી ઓછી હોય. જગ્યા કોઈ બધી કોઈ બી જગ્યા માં એમ.
હા.
તો જઈશું તો પણ જશુ ક્યાં એ તો કો. સે મારું પણ એજ ઈચ્છા હતી.
બરાબર દ્વારકાથી બધે આપડે ફરતા ફરતા જઈએ.
આપડ દ્વારકામાં બધા મંદિરને ત્યાં તો કેટલા બધા મંદિર
હા, હા, અહિયાથી આપડે જતા, હા અહિયાથી જતા આપડે પેહેલા જઈશું ચોટીલા
અચ્છા.
ચોટીલા અહયા રસ્તા આપડે ત્યાં રસ્તામાં જ આવશે. ચોટીલા જઈને થોડ આપડે દ્વારકા જઈશું.
હમ, બરાબર.
દ્વારકા આપડે બે દિવસ ત્યાં રોકાઈશું.
હા. અને પછી
ત્યાં બે દિવસ રોકાઈશું. એક દિવસ આપડે ઓખામાં જઈશું. ઓખા જઈશું, બેટ દ્વારકા. હન અને દ્વારકામાં એક દિવસ સ્પેન્ડ કરીશું. આવતા આપડે સોમનાથ જવું છે. અને
અને સોમનાથ જઈશું ત્યાં વચ્ચે ગીર સોમનાથ આપડ હન, તો ત્યાં જઈશું આપડે લોકો.
હન, ત્યાં પણ જઈશું. ત્યાં પણ એક-બે દિવસ બે દિવસ એક દિવસ રોકાઈશું. કેમ કે ત્યાં આગળ રાત્રે જે છે ને સારું હોય છે.
હન. એ ત્યાં કને શો ને એવું બધું હોય છે હેને રાત્રે.
હા, હા.
હઅ. આપડે રોકાઈશું ત્યાં એક દિવસ મજા આવશે.
હા, એક દિવસ રોકાઈશું આપડે. ત્યાં રિસોર્ટ મળી જ જાય છે.
હઅ, હન, આપડે અહિયાંથી જ પેલા બધું બુક કિંગ કરી દેશું.
હા, હા, હા
બરાબર.
મારા ધ્યાનમાં છે એક રિસોર્ટ તું તેનું હું પેલા એ હું બે વર્ષ પહેલા ત્યાં ગયેલો છું.
અચ્છા, બરાબર. હા, તો તો પછી કઈ ટેન્શન જ નથી ને તમે કરાઇ દેજો.
હા
હમ, આપડે એક દિવસ ત્યાં પછી તો પાછા બીજે દિવસે પા
હન, કા કાગવડ પણ જઈ આઈશું.
ઓકે, ઓકે, કઈ વાંધો નઈ તમને જેટલી જગ્યા ખબર હોય આપડે એટલી બધી જગ્યાએ ફરી આઈશ.
ફરી આવીશું. હા, હા
બરાબર. કેમ, ઘરના બધા બ મજામાં?
હા, બધા મજામાં. તમારે ત્યાં મજામાં બધા?
હવ, બધા મજામાં છે. જમી લીધું કે નહી?
હા, જમી લીધું. તમે જમ્યા?
હન, જમ્યા બસ હમણાં જ આઈને જમીન બેઠી. અત્યારે બઉ લેટ થઈ જાય છે. જોબ પરથી આવવામાં.
હા, હા મારે તો ટ્રાવેલિંગ પણ વધે વધી જાય છે.
બરાબર છે. હા તમારું તો દૂર પડે ને.
દૂર પડે હા
બરાબર તમે શું કરો છો જો
મારે હું આઈટીમાં જોબ કરું છું
બરાબર છે કેવી છે ત્યાં સારું લાગ મજા આવે છે જોબ કરવાની
મજા આવે છે ઇન્ટરેસ્ટિંગ માણસો છે ત્યાં
બરાબર છે
હા નેટવર્ક ઓપરેશન સેન્ટર કે ને નોક નો કેલવનમાં છું
બરાબર સરસ મારે પણ એવું જ કઈક કરવું છે હવે જોઈએ મારી સ્ટડી પૂરી થાય પછી કરું
હા હા ઓકે હા અત્યારે તો તમે સ્ટડી પર ફોકસ કરો હા અત્યારે તો સ્ટડી પર જ ફોકસ કરો પછી તો જે સ્ટડી પછી જે થવાનું છે હા
હા તો બરાબર મારી હા એ તો છે મારે તો એમે જીપીએસસી ની એક્ઝામની તૈયારી કરવી છે એટલે જોઈશું હવે આગળ આપડા ત્યાં છે જ ને સેન્ટર શીખવાડે છે ત્યાં ત્યાં જવાનો વિચાર છે હા એજ વિચાર છે આપડા ત્યાં છે ને તોહ ત્યાં એડ થઈ જાઈશ
હા
ઓકે બાકી તમે તો તમારી તો કોલેજને એ બધું પૂરું થઈ ગયું ને
હા મારે કોલેજ પૂરી થઈ ગઈ
ઓકે
હમ
બરાબર તમારી બેન ના લગ્ન
હા
આવજો તમે
હા હા ચોક્કસ આવીશું એ તો તમે ના બોલાયો હોત તોય હું આવી હોત
હા
બરાબર છે બધી શોપિંગ શોપિંગ ની તૈયારી થઈ ગઈ બધી લગન માટે
થઈ ગઈ
બરાબર અને આપડી પિકનિક નું પ્લાન હવે જલ્દી કરીએ હા હા બરાબર એ તો છે લગ્ન નહીં પણતા ત્યાં સુધી બધી તૈયારી ચાલશે જ
હા હા હા નાનું મોડું તો થોડું ઘણું રહેેવાનું
હમ
ઓ
વહ આપડ પિકનિક નું પછી ના ભૂલી જતા
ના ના ના ભૂલું
બરાબર આપડે બધાને શાંતિ થી એક દિવસ ફોન કરીને વાત કરી લઈશું. કે શું છે, કે નહી એમ બધા કોણ કોણ આવી શકશે,
આમ નઈ નહી કોઈ એવું પૂછવાનું નહીિ બધાને લઈ બધાને લેવાના જ છે જો ટ્રીપમાં કોઈ એક ના આવે તો મજા ના આવે એટલે બધાને લેવાના જ છે,
હા એ તો છે મોસ્ટ ઓફ તો બધા આવશે જ કેમ કે કોઈ ના તો નઈ જ પાડે અને એવા ટાઈમમાં કોઈની કઈ એટલે આવા ટાઈમમાં કોઈની એક્ઝામ કેવું બી નડતું હોય,
ના હા હા નહી હોય
એટલે તો વાંધો નથી ને બે ચાર દિવસ છે હવે ફરી આ એમ ફ્રેન્ડસ જોડે જવાની મજા હોય, અલગ જ હોય.
હા
હા બરાબર
હમ્મ
તમે ક્યાં છો અત્યારે કઈ બહાર નીકળ્યા છો કે શું?
હા, અત્યારે બહાર નીકળ્યો ઘરે જમીને બહાર નીકળ્યો. ઘરે ઘરની બાર
બરાબર છે,
કેટલા ટાઈમ થી ફ્રેન્સ ને મળ્યો નથી,
હા હા બરાબર હા એ તો છે, જ ને સવારના જોબ પર જતા રહીયે રાતે આવીએ પછી કેમનું થાય ફ્રેન્ડસની ના મલાય
કાલે ફ્રી છું,
બરાબર હા સન્ડે ના તો ફ્રી સેટરડે સડે છુટ્ટી રહે તી હશે ને તમને તો?
નહી સન્ડે છુટ્ટી મળે
બરાબર
સેટરડે અલ્ટરનેટ સેટરડે ચાલુ હોય છે,
બરાબર છે, એવું છે એમ હમ્મ હમ્મ મને તો સન્ડે પણ છુ્ટી નથી મળતી અત્યારે તો
હા હા તમારે તો આમ કામ તો જોવા જઈએ ને તો સારું ચાલ એ હ
એ તો છે સારું છે,
હમ્મ ર હ સન્ડે જઈએ તો મજા જ આવે,
હમ્મ અને બધા ગ્રુપમાં હોઈએ તો વધારે મજા આવે એમ.
હા હા
હા એ તો છે, ચલો તો પછી મળીએે.
હા મળીએે અને ટ્રીપ નું પ્લાન કરો, બધાને આપણે બીજા જે ફ્રેન્ડ છે તેને પણ હા તેમને પણ જણાવી દેજો બધું.
હા હા ચોક્કસ ચોક્કસ હા હા સારું જય શ્રી કૃષ્ણ.
જય શ્રી કૃષ્ણ.